હમ
હલો.
હલો.
બોલો શું કરો છો?
હલો, ક્રિશ અવાજ આવે છે?
હા, આવે છે. આવે છે બોલો.
આપડે વરસાદમાં જોઈએ તો આજકાલ વરસાદ ઘણો પડે છે.
હા, ઘણો વરસાદ પડી રહ્યો છે. એકદમ સાચી વાત ઘણો વરસાદ છે. હા બોલો બોલો અવાજ આવે છે.
હા. આટલા ભારે વરસાદના કારણે જે જે નીચલા વિસ્તારમાં ગરીબી રેખા ના નીચે આવતા લોકો છે નીચલા વિશ વિસ્તારમાં જમીન સપાટી પર રહે છે એ લોકોને ખૂબ જ મુશ્કેલોનો સામનો કરવો પડે છે. એમણે રહેવાની જગ્યા અને એમનો અનાજ છે એ બી પાણીમાં વહી જાય છે તો તેમને ખાવા પીવામાં તકલીફ છ થાય છે, હાચે ને?
હા, સાચી વાત છે. હમણાં પણ ઘણા વિસ્તારમાં હજે પણ જે વરસાદ પડ્યો એનાથી ઘણા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે. જેના કારણે તેઓને ખુબ જ નુકસાન થયું છે, અને નીચાણ વાળા વિસ્તારમાં પાણીને ભરાવાના કારણે તેમનું અનાજ પણ બગાડ્યું છે તેમજ અને આ ઘર વખરીનો જે સામાન છે તે પણ તેને પણ નુકસાનથવા પામ્યું છે.
હા તો સરકાર ને એવું લ હમ આયોજનકરવો જોઈએ કે જે ગરીબ રેખાની નીચે ના માણસો છેએ લોકો છે એ લોકો ને કોઈ આ આયોજન પમાણે એ લોકોને બેહવાનીસગવડ કરી આપવા જોઈએ કા તો અનાજ નુ કઈ આપવા જોઈ એમ.. કે જેથી લોકોને ખાવા પીવાવામાં તકલીફ નહી થઈ શકે.
હા એ કોઈક એવીયોજનાઓ અથવા તો કોઈ ક એવા નંબર હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવા જોઈએ જેથી એવી જો કોઈક મુશ્કેલીમાંમુકાયું હોય. તો તે ફોન કરે તેથી એનડીઆરએફ કે કોઈ પણ ટીમ તેમની
તેમને રેસ્ક્યુ કે કંઈક પણ કરી શકે.
હા. એવું છે હાલે જોવા તો મળે છે પણ તો એ ઘણા બધા લોકો કો એવા છે જે આ મુશ્કેલીથી બહાર નહી નીકળી શકે. એમને રહેેવાની જગ્યા ની સુવાની જગ્યાની. તો સરકારે એનો જરાક વિચાર તરક કરવો જોઈએ.
હા કરવો જોઈએ હવે
આપડે જોઈએ તો ડાંગ વિસ્તાર છે નવસારી જિલ્લો છે. વલસાડ અમદાવાદ બાજુના બધે બધી જગ્યાએ. ઓલમસ્ટ સુરત બાજુ બી બહુ ઘણું પાણી વરસાદના લીધે ભરાઈ જાય છે પુલો ઉ તેછે નદીઓ વહેતી રહે. એનાથી ખેડૂતોને બી નુકસાન તો થાય જ છે.
હા દરેક જે જિલ્લામાં આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે અમુક જિલ્લાને રેડ એલર્ટ જે આપવામાં આવ્યું હતું. તે પ્રમાણે ત્યાં વરસાદ પડીયો. તમે જે જિલ્લાઓનું નામ લીધું છે એમાંથી એક જિલ્લામાં સૌથીવધુવરસાદ બતાવે છે. તે માટે ત્યાં વ્યવસ્થા કઈક કરવી જોઈએ.
હમ, તેમાં જ. સ્કૂલો કોલેજ આંગણવાડી બધી બધી કોલેજોમાં ને આંગણવાડી માં રજા મૂકવામાં આવે છે પણ એનાથી ભણતર બગડે છે છોકરાઓ નુઓનલાઈન ક્લાસીસ તો ચાલુ છે. અમુક ના. તો પણ અમુક સ્ટુડન્ટ જે છે તે સ્કૂલમાં નહી જઈ શકે. અ જેમને પર મોબાઈલ નેવું છે. એ લોકો ઓનલાઈન ક્લાસીસ કરી જ શકે છે, પણ જે ગરીબ બાળકો છે. એ લોકો ઓનલાઈન ક્લાસીસ નહી કરી શકે, તો બે દિવસને રજામાં એમનો ભ તર બગડે છે, તો એનું બી કઈ આયોજન કરવું જોઈએ સરકારે.
હા, એ કરવું જોઈએ. એમને કોઈક રજાએ નવો એક નિયમ પણ લાવી શકાય. કેઉનાળામાં શાળાઓ ચાલુ રાખી અને ચોમાસામાં વેકેશન જાહેર કરી દે. તો એવું પણ એક કામ કરી શકાય.
એવું છે. ચોમા ઉનાળામાં બી ગરમી બી એટલી જ લાગે ને, ચોમાસામાં બી એવું જ છે. પણ એ લોકો તર્ક વિચાર કરી ને જો આ કરી શકે છે. નિયમો લાવી શકે છે, તો કદાચ આવું થાય કે ચોમાસામાં રિસ્ક ન લઈ શકે. છોકરાઓ એમ. આમ ઘણા બધા બાહર પરીક્ષા આપવા જાય છે્. અ અ બાહર સરકારની જેમ આવે છે. ને ટેટ પછી સ્લેટની નેટ સ્લેટની પરીક્ષાઓ છે. તો એમાં દૂર દૂર વિસ્તારથી જે સ્ટુડન્ટ છે. એવો પરીક્ષા આપવા પણ વરસાદના કારણેનેં તો પહોંચી શકે છે. ના તો એ સેન્ટર પર ટાઈમ ટુ ટાઈમ જઈ શકે છે. એના કારણે એવા સ્ટુડન્ટનો છે જ એક. એમનું એક વર્ષ બગડી જાય. લેટ થવાના કારણે એ લોકોને એન્ટ્રી નહી આપે. પાંચ દસજ મિનિટ લેટ હોય, તો એ લોકો એન્ટ્રી નહી આપે. એક્ઝામ નહી આપવા દે. એના લીધે સ્ટુડન્ટ કા તો આત્મહત્યા કરી લે. કા તો નિરાશ થાયને જિંદગી જીવાનું છોડી દે. કા તો આગળનું વિચારવાનું જ છોડી દે. એમ વિચારે કે મારું આજ કેરિયર હો તો મારું આ ને તે જ મારાથી નહી થઈ રહ્યું. તે એ ઉદાસ થઈ જાય છે. તો એનો બી કઈ હાલ કાઢવો જોઈએ. સરકારે ક્યા નજીકનો સેન્ટર આપવા જોઈએ, જેથી સ્ટુડન્ટ વહેલા પો શકેને, સેન્ટર વહેલા શોધી શકેને, એક્ઝામ ટાઈમ ટુ ટાઈમ પીસકે
હા, બાહ્ય કોઈ પણ આ પરીક્ષાઓ હોય, જેમ કે જીપીએસસી તમે પછી ગુજરાતી સવા કે જે પણ બાહ્ય કોઈ પણ પરીક્ષાઓ આવે છે એના કેન્દ્રો ઘણીવાર વિદ્યાર્થીઓને દૂર દૂર આપવામાં આવતા. પણ તેની જગ્યાએ જો આવી પરીક્ષાઓ જો ચોમાસામાં કે જયારે પણ લેવાતી હોય, ત્યારે નજીક તેના કેન્દ્રો આપી શકાય. ઘણી વાર ચોમાસામાં પાણી ભહરાવાને લીધે વિદ્યાર્થીઓ તે કેન્દ્ર પણ નથી પહોંચી શકતા. એના કારણે ઘણી વાર પરીક્ષા તેમની છૂટી જાય છે. તેના લીધે કોઈક વાર આત્મહત્યા કે એવા કારણો બને છે.
હા. અને રસ્તા પર બી બહુ ઘણું પાણી વહે છે. એના લીધે ગટરના જે ઢકણોને એવા છે. ક્યારેક ખુલી જાય છે, કા તો એ દેખાતા નથી. પાણી ના લીધે સંતાઈ જાય છે તો, એમાં કોઈનો પગ લપસી તો એ સ્ટુડન્ટ કે જે માણસ છે. એનું મૃત્યુ થઈ જાય તો એને બે. સાવચેતી રાખવી જોઈએ કે અહીયાયાથી આ પાણી કેમક થઈ શકે કા તો આ રેડ એલર્ટ રાખતા જ છે. પણ અમુક જગ્યા એવું છે કે તો ઘણા લોકો ઘરને બહાર નીકળે છે કામ કરવા જાય છે આમ તેમ. તે એનું બી સાવચેતી રાખીને એ લોકોનું રક્ષણ થાય એવી સરકારે આયોજન કરવું જોઈએ કાઈ.
હા સાચી વાત છે ને હવે જે છે એ કેટલાક આ બાંધકામો જે છે એ વધવા માંડયા છે કારણે પાણી ભરાવાની જે સમસ્યા ખુબ વધી ગઈ છે, બધું જે પણ પુરાણ કરવામાં આવે ને જેના કારણે બંધ જે રીતે બાંધકામ કરવામ આવે. જેના લીધે વર થોડા વરસાદમાં પણ ઘૂંટણસમાં કે કમરસામાં પાણી ભરાઈ જાય છે.
હા હા, ને આરોગ્ય ક્ષેત્રે જોઈએ તો એ હોસ્પિટલમાં બી ઘણા દર્દીઓ જાય છે આ વરસાદના સમયે માણસો ખુબ જ બીમાર થાય છે એ લોકોને શરદી ઉધરસ થઈ જાય છે કોઈને તાવ આવ આવે છે, જ્યારેક જનેક ભીણા વરસાદમાં ભીનાઇ જાય. સ્ટુડેન્ટ કે તો કોઈ ભી આમ જનતા. એ લોકો હોસ્પિટલાઈઝ થઈ જાય એનાથી વધારે ડેન્ગ્યુ. મચ્છર કાટવાના લીધે. મલેરિયા બી થઈ શકે તો એવી બીમારીઓથી બચવા માટે બી સરકારે. તેમજ આરોગ્ય ક્ષેત્રના જે લોકો છે. જે સંભાળે છે, એ લોકો એ વિચારીને લોકોની મદદ કરવું જોઈએ.
ના સાચ વાત છે ઘણી જગ્યાએ આ પાણી જે વરસાદી પાણી ભરાઈ રહે છે તેમાં મચ્છરો પાકવાના લીધે. અ ત્યાં રોગો રોગચાળો ફેલાઈ શકે.
હા રોગચાળો તેમજ અમુક હોસ્પિટલ બી એવી છે કે જેમાં પાણી ભરાઈ જાય છે નીચેના ફલો પણ પાણી ભરાઈ જાય છે. તો તાંબી જવાવામાં મુશ્કેલી થાય છે. કુદરત ને વાત છે પણ એવી જગ્યાએ હોસ્પિટલ જરીક હાઈ લેવલ પર ઉપરની જ સપાટી એ બનાવે. તો સા કઈ થઈ શકે એમ કે નહી આ આવું છે જરીક ઉપર પાંચ ફીટ દસ ફીટ તેમ તો બનાવતા છે પણ એના કરતાં બી વધારે ફીટ ઉપર બનાવી શકે એવું કઈ આયોજન કરે બિલ્ડિંગ. તો તો પછી તા મુશ્કેલી નહી આવે એમ.
આ ઘણી અંદર કેટલીક હોસ્પિટલોમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે.
હા. ત્યાં પા વરસાદના લીધે જે એમ્બુલન્સ છે એ બી તરત આવી ની શકે કે દર્દી પાહે અ રસ્તામાં કોઈનું એક્સિડન્ટ થયું વરસાદના સમયે રસ્તાઓ ભીના રહે તો લપસી જલ્દી જાય છે બાઈક નો ટાયર એના લીધે ઘણા બધા એક્સિડન્ટ થાય છે જેના લીધે અમુક છે જે બાઈકર એ લોકોનું જગ્યાએ મૃત્યુ થઈ જાય છે તો એ સમયે બી એમ્બ્યુલન્સ જલ્દી નહીં પહોંચી શકે તો એનું ભી કઈ આયોજન સરકાર કરે તો સારું
ઘણી વાર એમાં એવું પણ થાય છે કે પ્ર પાણી પૂરના પાણીમાં ઝડપથી જે બાઈકો છે એ ઘસડાઈ જવાથી પણ લોકોને જીવ જવાના સંભાવના રહે છે
આ હ વરસાદનો જે હા પર્યાવરણ છે વરસાદનું જે વાતાવરણ એ ખૂબ જ જોખમે છે. એમ જો વ્યક્તિ ઘરમાં જ રહે તો એને વેતન નહી મળી શકે કામ પર નહી જાય તો એનો અનાજ લાવવાનો નહી એ પછી સવારે સુખા હ સાંજે સુખા હ એમ જ વિચારે પોતાનું જીવ જોખમમાં નાખ ખીને કામ પર જાય છે. તો પછી એનું બી કઈ કરવી જોઈએ સરકારે કે આવો વરસાદ છે તો પછી આ એના લીધે આટલો થાય છે તો કંપનીમાં કે આવું કઈ સેર્સ આપીને કરી શકે છે એમ
જે અમુક પૂરાણ કરીને કેટલાક બાંધકામો કરવામાં આવે છે એને એના પર રોક એની પરવાનગી ના આપીને તેના પર રોક લગાવી શકાય જેથી પાણી પહેલાં જે જે રીતે ખેતરમાં વહી જતું હતું તે રીતે વહી જાય અને ખેતરને પણ પાક ને પણ પાણી મળી રહે.
હમ હમ તેમજ વૃક્ષો કાપવાથી? આમ પર્યાવરણનો છેડછાડ કરવાથી પણ વરસાદ ખૂબ જ વરસે છે. તો સરકારે જો